હા કૃષ્ણ.
હા લ્યા જય શ્રી કૃષ્ણ શું કરો છો?
બસ મજામાં મજામાં તમે ‌કો.
બસ હુંમી બજામાં ઓર જમી લીધું શું?
હો જમીન લીધું જમીન બેઠા.
અચ્છા બરોબર તમારું તો અમારે એ તો આજે મોડું થઇ ગયું છે. જમવામાં હજુ હવે જમવા નું બનાય હવે ખાઈશું. અડધો એક કલાક પછી.
અમાર તો આઈ ગયા ત વેલા બધાં એટલે જમી લીધું અમે બધાને ખાઈ લઈ ગરમ ગરમ ખાવાથી મજા આવે એમ બી.
હા એ તો છે તો પાઈ એ તો સારો. ઓર હું શું કેતી ત તમે ફ્રી છો ને?
હવ હો બોલો બોલો.
હાં મેં હાં એટલે મારે શું મારે તમારાથી કામ હતું એટલે મેં ફોન મળાયો. મારો ના શું કેવાય આ આપડે અઈ ન હતું. મારે છે ને મારી છોકરી ન બારમું ક્લિયર થયું ને
હમ હમ.
મારે થોડુંક સલાહ લેવી હતી, એના આગળ એડમિશન ફ્યુચર માટે. તો મેં કીધું હા તો મેં કીધું સ તમારી સારી મે બી જોબ પ્રોફેસર નીને એવું. તો શું તમારી પહોંચ પહોંચ સારી ને તમને આની નોલેજ બી સારી. કે આગળ શું કરવું જોઈએ તો મેં સલાહ માટે ફોન કર્યો છે, કઈક સલાહ આપો ને સારી શું કરાવ એને આગળ.
હ એને ઇન્ટ્રસ્ટ સેમા છે? હ આમાં જોવ જોવો આમાં કયું ક્યુ છે મારી છોકરી કરી રહી છે ડિપ્લોમામાં આઈટી કરી રહી છે, દસમા પછી આપડે ડિપ્લોમામાં આઈ નું જ કોમ્પ્યુટર ફિલ્ડ છે પછી જે એન્જિનિયરિંગ ફિલ્ડ છે ઓટોમોબાઈલ છે. એવી છે પેલું એરોપ્લેન નું શીખવાડ એનું છે પછી ફેશન ડિઝાઇનિંગ છે, કોન્ટેન્ટ ક્રિએટરનું છે લોનું છે, લો ઇન્સ્ટિટ્યુટનું છે, વકીલનું એમાં એને સેમા ઇન્ટરેસ્ટ છે
વેબ ડિઝાઇનિંગનું કેવું મારે ને થોડું વિચાર વેબ ડિઝાઇનિંગમાં તો
વેબ ડિઝઇનિંગ હોય એનું લાઈફ ફ્યુચર બેસ્ટ છે
હા, સારું તો મારે શું એના માટે આઈ ટી સેક્ટરમાં જવું પડશે ને
આઈ ટી સેક્ટરમાં નહી ડિપ્લોમા ફિલ્ડમાં જવું પડશે
અચ્છા એના માટે ડિપ્લોમા ફિલ્ડમાં જવું
હા આઈટી સેક્ટર ક્યાંથી આવે આઈટી તો કમ્પ્યુટર લોકો માટે ને જેને કમ્પ્યુટર માં ઇન્ટરેસ્ટ
અચ્છા સારું, સારું, સારું સારું તો મારે બસ એજ વિચારવું હતું કે બસ મારે થોડું ના આના વિશે માહિતી લેવી તી કે એને બારમું ક્લિયર થઈ ગયું ને સાયન્સ લીધેલું છે અનેને એના માટે સારી ડોક્ટર નથી બનવું એને થોડુંક ના આપણેે એને બીક લાગે આવું બધું કરવામાં
ના, ના, વેબ ડિઝાઇનિંગ બેટર છે બિકૉજ આનું જોવો હો કાલ ઉઠીને બિલ્ડિંગો બનવાનું રુકશે તો નહી, બિલ્ડિંગો તો બનતી જ રહેશે ફ્યુચરે, ફ્યુચર બનવાની છે, જગ્યા મળી જાય તો બિલ્ડિંગો બનેજ
હમ
ના મળે એવું તો છે ની બિલ્ડિંગ બને કોમ્પ્લેક્સ બને હોસ્પિટલસ બને, સ્કૂલ બને આ બધામાં વેબ ડિઝાઇન હંડ્રેડ પસેન્ટ જરૂર પડે જ આપણને બસ એક માસ્ટર માઇન્ડ વાળું હોવું જે જે સારી રીતે શીખીને આગળ વધ તું જાને એના, એના સારા ઉપાય આપે કે આને આવી જે સારું કરી શકે આનાથી વધારે સારું વધુ સારું મળશે એમ
હા, નઈ નઈ એ તો ખેર ભણવામાં તો તમને ખબર જ છે પહેલેથી જ કે કેવી છે હા તો પછી હું એજ વિચારું કે મારે શું કેહેવાય કે હવે આપડે બારમું એને ક્લિયર કર્યું છે ને અને ભણવા એને એક ની એક છોકરી એટલે એને શું ભણવાનું જ છે ઇન્ટરસ્ટ આમ જેમ રમતમાંને એમાં કોઈ ઇન્ટરસ્ટ નથી તો હું વિચારતી શું એને ચાર પાંચ વરષ ભણાઈ દઈએ સરસ પૈસા લગાડીને સારું એવું કરાઈ દઈએ અને એના પછી એની લાઈફ સટ આગળ છે ને જોબ પછી એને સરસ મળી જાય. અને એના પછી આપણેે ચાર પાંચ વર્ષ એને ઓર જોબ વગેરે કરાઈશું તાકી ને એક્સપિરિયન્સ એનું ભેગું થઈ જાય. એના પછી જઈને ક્યાંક આપણે લગ્ન ની વાત કરીશું. એટલે દસ વર્ષ તો એને ભણવામાં જ ભણવામાં અને ફ્યુચર એના આખું સેટઅપ કરવાવામાં જ મે તો કાઢી દેવુ છે આપણેે
હા, એને સારું બી છે કેમ કે એ ટાઈમમાં એકદમ ફુલી મેન્ટલી પ્રિપેર થઈ જશે કે હા કે આવી રીતે કરવાનું છે.
હા, એજ અત્યારે જવ ને અઢારની ને તો દસ વર્સ પછીસ અઠ અથ્યાવીસ ની થઈ જશેને ત્યાં સુધી એની લાઈફ આખી સેટ થઈ જશે એટલે શું આપણા આપણા આપડે તો આપણા ટાઈમમાં કેટલા હેરાન થઈ કેમ ભણ્યા નતા ન તો
આપડે તો આપડા, એ તો ગુલાટીઓ મારી દીધી હવે છોકરાઓને તો બેટર બનાવ સારું કરીએ ને સારું ભણી એવું લખી જાય એકદમ આમ પ્રાઉડ મુમેન્ટ આવે ભઈ મને ગર્વ થાય કે હા ભાઈ મા કોઈ બી હોય છોકરું કોઇભી હોય છોકરી છોકરો કોઈ બી
હા એજ એટલે હમ એજ તો મારે બી એવું જ હતું કે ભાઈ બસ આપણે હું તો ચલો તમે ભણી ગયા તો તમે સારી એવી જોબ એ પ્રોફેસર એવા લાગ્યા ને તમે સારું એવું સેટ થઈ ગયા ને આગળ તમને અને અમે અહીં ભણ્યા નહી એટલે શું અમે હેરાન થઈએ પછી અને હવે જો છે બધું અમારા જોડે છે તો અમે એ વિચારીએ કે પ ભણાઈને એને આગળ ને આખું સેટ કરી દઈએ એટલે એની આખી્ ફ્યુચર પ્લાનિંગ બ બરોબર રે
સો ટકા આ તો હંડ્રેડ પર્સન્ટ સાચું જ વિચાર્યું છે. અને સારા ટાઈમમાં વિચાર્યું છે એના પછી બારમુ અગિયારમુ તો એક્સટર્નલ બી કરી શકીએ છી
હા હા નઈ બારમું તો એનું થઈ ગયું આપણું ક્લિયર
તો બારમાં પછી તો અચ્છા ઓકે તો તો સારું છે.
પછી એટલે મારે એ કીધું ને બારમાં પછી શું કેવાય આપડે હવે લાઈફ સેટ કરી દેવાની.
હમ થઈ જશે એમ તો કઈ નહી કા સારી તમે બી આ આવીને વિઝિટ કરી જાવ ને સારી સારી યુનિવર્સિટી
હા હા એટલે જ મે તમને ફોન મળાય ન કે શું મારે ને બારમાં પછી ડિસીિઝન થોડુંને કન્ફ્યુઝન આવતી હતી, એટલે હું મારી વિચારતી હતી કે મારી છોકરીને તમારા ત્યાં લઈ આવ, અને તમને સાથે લઈને ને એકબીગ્યા વિઝિટ કરી લો, એટલે તમને આની જાણકારી વધારે ન તો તમે શું મારી સાથે ચાલ અને મને બી સમજાવી દેજો, કે ભાઈ આમાં આવું થાય ને આમાં આવું થાય. તો હું હમ અને તમે કો તો હું તમને ત્યાંથી રિસીવ કરી લઈશ ભલે.
હા હા વાંધો અને નહી અત્યારે તો એડમિશન નું બી ચાલી રહ્યું છ, બધું તો આપે જેટલું વેલું થાય ને એટલું વેલું એડમિશન કરાવ દેવું છે, કેમ કે અત્યારે મા એનો એડમિશન જ ચાલી રહ્યું છે.
હા એટલે બસ તમે હું એ હું એ વિચારતી કે તમે આવતા અઠવાડિયા સુધી તમે બી એક બે જગ્યા મતલબ સર્ચ કરીને રાખો ને જ્યાં રિઝલ્ટ સારું હોય, ફ્યુચર સારું, હોય અને હું બી એક બે જગ્યા મા એ છોકરીને કીધી છે, એ બી એક બે જણા ને પૂછીને રિસર્ચ કરે છે, બાકી આપણેે આવતા અઠવાડિયે ના ભેગા મળી ને ત્યાં ચાર પાંચ જગ્યા જતા આવીશું, જે લિસ્ટમાં આપણે નામ લખીશું અને એમાં જે સરસ લાગે ન, પછી એ એના પર ડિસ્કશન કરીને કે ભાઈ નહી આ અને એ જેમાં ઇન્ટરેસ્ટ છે, ને એ એના ઉપર પછી આપણેે એને કરાઈશું એવું.
તો કરો પછી આવાનું પ્લાનિંગ કરો. એટ આપણેે જતાઈએ એટલું વેલા જ છે એટલું વેલું હારુ છે.
હા એજ બસ આપણું થોડુંક જો તમે કહો આ તો અમે તો આમ તો એક બે લિસ્ટ તો અમે વિચારીને રાખ્યા છે, બાકી એક બે ઓર અમે સર્ચ કરી લઈશું કાલ સુધીમાં, તમે કહો તો હું પરમ દિવસે આવી જાઉં તમારા ત્યાં.
હા જે રીતે કાલે આવો પરમ દિવસે આવો પણ વેલું કરજો કેમ કે એ જ ને કે એડમિશન ક મળે ના મળે, આપડે કઈ યુનિવર્સિટીમાં અમુક યુનિવર્સિટી ટાર્ગેટ રાખે ને, કે આટલા છોકરાઓને જ એડમિશન
હ હ હા એ તો છે અને એક બે ના તમે નામ બઉુ સાંભળ્યા છે, પણ એમાં તો બસ કે કે ભ થોડું ને પોહોંચની જરૂરત છે તમેં કીધું તમને સાથે લેતી જઈસ ને એટલે તો આ મારી શું કેવાય એક બી જગ્યાએ પહોંચ હશે ને તો પછી તો મારું થોડું છોકરીનું સરસ થઈ જાય ફ્યુચર, અને એનું એક તો ત્યાં જને બહુ મન છે, ત્યાં એડમિશનમાં તો ત્યાં મેં કધું તમને લઈ જાઉ હું સાથે તો પછી થઈ જશે. એડમિશન તો બરોબર. નહીતર પછી બે ત્રણ ઓર વિચારીને રાખ્યા છે.
ચોક્કસ ચોક્કસ આવો તમે એટલે આપડે જઈ આઈશ. તું વાતચીત કરી ર છું ઓળખાણ તો મારી છે કરી જ બધું.
હા એજ એજ તો હું શું થોડું કન્સેેશન વગેરા મળી જશે કે નહી મળે પછી.
મલસે મલસે છે તો.
માલ.
હમ મારી જેટલી ઓળખાણ કોલેજો છે. એટલામાં તો હું ગેરંટી થી કહી શકું મળી જશે પણ બાકી બીજી બધી કોલેજ નું મને ખ્યાલ નહી.
સારું તો કઈ નઈ આપડે પછી પરમ દિવસે ને હું તમને રિસીવ કરી લઈશ અને આપણે બે ત્રણ મે જોઈ છે જગ્યા ત્યાં આપડે જઈએ. અને આપડે કરતા આઈયએ સેટ. હા.
ચોક્કસ ચોક્કસ. ચોલો હા હા હા ચોક્કસ.
હા એજ તો આપડે મેં કધે એની સેટિંગ કરી આઈએ થોડુંક. પછી શું અમનેને થોડું અ. ખબર પડે ને તો ફીસ અરેન્જમેન્ટમાં બી અમને થોડુંક ટાઈમ લાગશે ને. તો પછી અમે મે ધીરે ધીરે.
કેમ કે ભાઈ દૂર પડે પાઈ રસ્. ત યાદ કરવા. ભાઈ બધું થાય ને પ જોઈ લેવાનું ને આપણને.
એમ તો મેં એને વિહિકલ શીખવાડી દીધું છે, રજાઓમાં કે ભાઈ એને ના હેરાની ના આવે કોલેજ જવાની ને ક્યાંય જવાની
તો તો વધારે હારું પણ લાયસન્સ કરાવવું પડશે ને
અઢાર ની તો થઈ ગઈ ને એટલે બસ આપડે હવે અ ઓલું લર્નિંગ લાઈસન્સ તો આઈ ગયું એ-
હમ ક તો વાંધો ના આવે એમાં એક્ટી માં ખાલી કઈ દેવા નંતો
હા, હા, હા, પછી એ તો ધીરે ધીરે થઈ જશે હા, હા, આપડું વેકેશનમાં એને આખું આજ કરાયુ મેં કે ભાઈ તું કર એમ ના તો ત્રણ, બે, ત્રણ, મહિના ની રજા પડી ગઈ.
અને એને જેમાં ઇન્ટરેસ્ટ છે એને કોઈ વધારે જોતી રહે
હા, હા, સારું હા હા સારું ચાલો કઈ નઈ આપડે પછી પરમ દિવસે મડ
હા, આવ, આવ, જય શ્રી કૃષ્ણ એમના જ